હલો.
હા અમારો અવાજ આવે છે, હવે તમને.
હ હા, હવે આવી રહ્યું છે, અ ઘણા સમય થી, તમારી સાથે વાત નથી. કરી તો મેં કીધું ચલો ફોન કરી જ લઉં તમને બસ મને સારું છે, તમને કેમ છે.
બસ તમે સંભળાવો કેમ છે. વરસાદ મારે ત્યા અ બરમીને
હ વાપરે હવામાન ની તમે હવે વાત કરી જ છે. તો મને લાગે છે, કે એ બાબતે જ થો થડી હુ, વાત કરી જ લઉ તમારી સાથે હમણા, હમણા ગરમીનુ તાપમાન તો એટલુ બધુ વધારે થઈ ગયુ છે, કે ઈ ગરમી ની અસર મગજ, પર પણ થઈ જતી હોય છે. મારા ખ્યાલથી મગજ પણ તપી જાય ને એવી ગરમી છે, લાઈક હુ તમને કહું એમ થાય છે, કે હવે જલ્દી વરસાદ આવી જાય તો સારો એટલો બફારો છે, એટલો ઉકળાટ છે. કે આમ તમે રસોડામાં તો તમે ને તો એમ થાય કે બસ હમણાં. નાઈ ને નીકળા ને પાછા પરસેવાથી નાઈ ને નીકળી ગયા એવી સખત ગરમી છે. તમારે ત્યાં આગળ. અને હમણાં તો મેં કાલ પરમ સાંભળ્યું યુરોપ સાઈડ ને એ બાજુ કન્ટ્રીમાં તો બઉ જ બધું પીઘળવા માંડ્યું છે એટલી. ચાલીસ ની આડેગાળા તાપમાનમાં પણ એવી હાલત છે, ત્યાં આપડ થ પંચાવન પચાવન. કેવી હાલતો નથી થતી.
તમારું શું કેવું છે.
વાત છે, ગરમી તો અહિયાં. ત્યાં પણ પંખા અને એસી. વગર તો બીજું કવ ને તો નાઈન. ને તમારી જ હાલત છે, કે નાઈને નીકળો એટલે પછી. તમને હસવું આવશે સાંભળીને. પણ પંખો લગાડી દીધો છે, બોલો. આટલી સહન જ થાય એવું નથી એટલે હવે વરસાદ આવે એની. માટે હવન અને એ બધું. શું કરવા લાગી વરસાદ આવે ને આ ગરમીથી છૂટ. કારોમાં.
અચ્છા એવું છે, એવું પણ એટલે પૂજા પાઠ ને આવું તો મને ખ્યાલ નથી. પણ એના વિશે થોડું મને વિશેષમાં કેહેશો કે શું છે, કેવી રીતે છે. કે મેં તો પેલી વાર સાંભળ્યું કે આવું પણ હોય છે, ખરા એમ
તેમાં એક આર્ટિકલ આવ્યું હતું. કે આજ થ આવી કાળઝાળ ગરમી થઈ હતી. અને તમે જો રામાયણ. પણ મહાભારત તો શાસ્ત્રોમાં પણ. આવું આવતો હોય છે, ને એમાં. ક્યાં ક્યા હોય છે, અને સાચ. પાછું કહું તો આ પ્રમાણે આપણે. એટલું બધું જોડાયેલી છે અને. આજની તત્ત્વો એટલે ને ત્યારે સમજાય છે કે. જયારે એટલે કે કેવાય ને કે. અ ઇન્ટર અભ્યાસ થઈ રહ્યો છે ત્યારે. તે આપણા સાચા પડતા દેખાય છે તો. ઇન્દ્ર ભગવાનની મહેર. થાય કે ખરતી પર વરસાદ આવતો હોય છે. હમ્મ
હમમ, આ તો મને ખબર છે, આવું
અમે આ કરી કે જેને કારણે. થાય અને વરસાદ આવે અને. આ ગરમી આમ છે, બોલો.
હા ના સાચી વાત છે, તમે જ્યાં વાત કરીને તો મને એક પ્રસંગ યાદ આવે છે. પેલો તમને ખબર હોય તો ગોવર્ધન પર્વત ભગવાને જયારે ઉઠાવ્યો. ત્યારે ઇન્દ્રદેવ કોપિત થયા હતા અને બહુજખી બાઢ આવી ગઈ હતી. અને કૃષ્ણ ભગવાન ટચલી આંગળી. ગોવર્ધન પર્વત ઉપાડ્યો અને બધાને અ નિયા આશરો આપ્યો હતો એટલે એ વાત સાચી. છે, તમારી કે ઇન્દ્રદેવ પ્રસન્ન થાય તો લીલા લેર અને પ્રસન્ન. ના થાય તો ખબર નઈ શું હાલતો થઈ જાય.
બીજું શું છે તમે નવીનમાં કઈ બીજી કોઈ વાત તમે કેશો?
હા ચોક્કસ. નવીનતા શોપિંગ કરી અને એ પણ. ઓનલાઈન આ વસ્તુ બહુ સમજાય. તી નહોતી દુકાનમાં જઈને આપણે. સમય નાસ્તુઓ લઈએ તો જ બરાબર આવે‌‌. હવે આવા બધા મારા વિચારો હતા પણ હમણાં. ઘણા શું થયું એ મને સમજાવ્યું કે. ના તું મતો કર એકવાર ઓનલાઈન શોપિંગ અને. તમે સાર નહી પણ સાચે કવું. શું ને તો મને એટલે પેલા મને પાંચ છે. હ વખત શકતું હતું કે આમાં તો કેટલો બધો સમય. કે પણ એમાં સૌથી. શરળોએ જેટલી પણ વસ્તુઓ. ઓર્ડર કસીજો હોય કે તમે. એ એને પાછી આપી શકો. આ બહુ જ ગમે એટલે તમે ઘરે તે બેઠા ટ્રાવેલિંગનો ખર્ચો કર્યા વગર. પર અમતી વસ્તુ તમને ઘરે મળી જાય.. બોલો શું તમે ક્યારેય ઓનલાઈન. નો અનુભવ.
હા બિલકુલ હમણાં હમણાં મારા લગ્ન થયા ને પછી થી તો હું લગભગ ઓનલાઈન. શોપિંગ કરતી થઈ ગઈ છું. એટલે મને પેલે તો જેમ તમે કીધું ને એમ મને પણ એવું દુકાનનું ને એવું જ બધું હતું. કે ભઈ ત્યાં લેવુંને માપીને કપડાં લેવા અને પછી મગજ મારી નઇ એમ. પણ જેમ જેમ મારા પતિદેવશ્રી એ મને શીખવાડ્યું, પછીથી તો. હું જયારે કઈ એમ ઓનલાઈન હવે તો હું વારે વારે છેને મીશો છે ફ્લિપકાર્ટ. ઘણા બધા એવા એ છે જે હું. જોતી હોઉ છું કે શું સસ્તું છે ક્યાં સેલ ચાલી રહ્યો છે શું છે. આપડે કઈ ને બુક કરીને રાખીએ લિસ્ટમાં રાખી દઈએ એડ કરીને બેગ માં નાખી દઈએ. તો હું પણ હવે ઓનલાઈ શપિંગ ઘણા સમયથી કરવા જ લાગી છું કઈક હોય જેમ કે મારું પણ નાનું બાળક છે તો એની રીલેટેડ તો હું એટલી વસ્તુઓ જોઈ જોઈને રાખી દઉં ખાસ તો એના કપડા મને શું બહુ જ શોખ કપડાઓનો. મારો હોય કે બાળક નું હોય. જેવું દેખાય ને હું કઈક બેગમાં એડ કરીને રાખી દઉ પછી એવું લાગે ને તો મંગાવી લઉં. જેમ કે મને અનુભવ છે પણ કેવું થાય છે ઘણી વાર ઓનલાઈન શોપિંગમાં ખરાબ અનુભવ પણ બહુ થતા હોય છે જેમ તમે વાત કરી ને. મટીીરયલ્. આઈ થિંક બહ ખરાબ ઘણી વખત આવી જાય છે મેં મારી બેબી માટે એક વખત છે ને પ્લેનની મેટ. આવે છે જે આપણે જમીન પર પાથરવાની હોય તો એ મંગાવેલી. ફોટોસમાં તો બહ જ સરસ દેખાય પણ જયારે આવી ને તો સાવ આપણે જેમ કાગળઓ. હોય ને એવી આ વજન નહીને કઈ નઈ ઉડી જાય પવન ની એવી સા આવી પછી. પ તમે રિપ્લેસ કરી દીધી રિટર્ન પણ મળી ગયું મતલબ ક્યારેક એવું હોય છે કે જે દેખાય. ને એ વસ્તુ નથી આવતી હોતી અને પછી ફરીથી ફરીથી પાછો શું છે કે રાહ જોવી પડ. તમા જે તે વસ્તુઓ માટે એ એક મને લાગે છે કે થોડું આમ મા. આવે એવું પાસું છે ઓલું તો શું ઇન્ટન મળી જાયને બે દિવસમાં તો એમ થાય કે હા ચાલો ઠીક છે એલે ઓનલાઈન શોપિંગમાં આઈ થિંક ટાઈમ નું બહુ હોય છે અઠવાડિયું દસ દિવસ થઈ જાય ઘણી વાર તો પંદર પંદર દિવસ પણ થઈ ગયા હોય છે તમારી સાથે કોઈ એવું બનાવ બનયો છે ક્યારે
હા સારા ને ખરાબ. આ વાતો મને જેમ બે બાજુ હોય ને એવી રીતે હાજુ છે બધું જો સીધું ઉતરે ગંગા નાયા અને જો કઈ અહીં આ ડું એ પ્રમાણે ન આવ્યું તો વળી તમે કરો નવું પસંદ કરો એ તો નથી થયું પણ મારા બાજુ થયું હતું કે એમણે ચણિયા થી મટિરિયલ એ લોકો તો એ જે ખરાબ આમાં આખું જાળી. જાળી જેને કહેવાય ને કે જે આપડે આમ શિવડા ને એટલું બધું ખરાબ મટીરીયલ આવ્યું. એ વાંધો એ પણ પડ્યો કે એમણે ને રિટર્ન એટલે એમાં રિટર્ન અલાઉ નહીં અણે બધા પૈસા બી માથે પડ્યા નું કામ પણ ન થયું. એટલે જે સાચી છે કે ક્યારેક આવા
તો એ તો જઈએ અને ત્યાં પણ પણ તો આપણી કે આપણે વસ્તુ લઈને આવી અને ઘરે આવીને મેં હવે કોઈ દુકાનોમાં જો ટ્રક ટાયલ રોકીને જોઈ શકો બાકી તો તમારે જો તો આમારી જોવાનું હોય તો તમને જોઈને અને ગમી જરા શરીર પર ઊઠસે કે નહીં થશે કે નહીં એ તો તમે જ્યાર સુધી પેરી તો એ વસ્તુ જયારે તમે ઘરે આવ્યો પાછું તમારે બદલવા જવાનું હું ને એ બધી ને એટલે હવે
સાચી વાત છે.
પણ હમ, બંનેની સરખામણી કરીએ તો ઓનલાઈન છ, વળતાઓ થઈ જાય છે. અગવડતાઓ વધારે થાય છે. શું લાગે
દાદા બઉ સાચી વાત છે, ઓનલાઈન ન બેનિફિટ જ ઈ છે, કે બેઠા બેઠા ઘરે ટાડે છાયે તમને બધું મળી જાય છે. સ્પેશિયલી પેટ્રોલ બાળવાનું નહીિ સમયની બચત થઈ, જાય ફ્રી પડો ત્યારે જ તમે મોબાઈલમાં જુઓ અને કરો ઓલું તો સ્પેશિયલી દૂર દૂર જવું. પડે દસ દુકાનો આપણેે આમથી આમ જવી પડે તમે કીધું ને એમાં મારે પણ કેવો અનુભવ થયો છે કે મેં કપડાંની જોડી લીધી તી જે કોટસેટ હમણાં બહું ટ્રેન્ડ માં ચાલતા ને તો ત્યારે મેં બે કોડ સેટ લીધા પછી મે હજુ તો એક જ વખત પહેર્યા ને એક વાર જ ધોવાણા કલર સાવ જતો રહ્યો અને કાપડ પણ આમ કે ને એટલું ત્યારે સારું દેખાતું તું લીધું ત્યારે સોફ્ટ મટીરિયલ ને પણ ચડી ગયું એવું કાપડ અને કલર ઉડી ગયો અને બીજીજ વખત માં તો મને એમ થયું કે આ તો સા જૂના કપડા થઈ ગયા એટલે એવું નથી કે ઓનલાઈનમાં જ એવું થાય છે દુકાન પરથી પણ મને અનુભવ થયો એટલે તો ઘણી વાર એમ થાય, કે આ તો દુકાન વાળા પણ છે, તરવા માંડિયા જ લાઈવ છેતર મા મંડ્યા છે એના જેવુ થયું તો
હા કેવાય ને કે ઈમાનદારી ઓછી ને છે. છેતરામ, ક્ષેત્રોમા બધે છેતરામણી થાય છેના, મોજ શોકના એટલા બધા વધી, જેટલી પણ હોય, એ ઓછી જ પડે અને તરપિંડી શું છે, કે ગમે એમ કરી ઘર ભેગા કરીએ, એટલે વધારે ને વધારે માણીનો કંઈક અલગ હતો, ને હવે તો કંઈક ખબર નઈ ઉગ આવી ગયો છે, એવો જમાનો થઈ ગયો છે. ટેકનોલોજીને કારણે સ. વડતા આધુનિકતા ઘણી વધી ગઈ છે. બી છે પણ જેમાં આપણેે. અને હમણાં વારા જો સારા પાસા છે. તો કે હરાબ પાસાઓ પણ જોડાયેલા. છે કે લઈને રમતા થઈ ગયા છે. ભાઈ છે એટલે આ. બધું તો કેવું લાગે છે ચાલો ત્યાં. ત્યારે તમારી થયો ખૂબ મજા આવી અને અમે એકદમ. આમ કેવાય નહી રે આવજો.
બિલકુલ બિલકુલ આવજો મને પણ ખુબ જ મજા આવી ને ફરી પાછા આપડે બંને મળીશ. આવી રીતે વાતો કરશું બે ધન્યવાદ.